હ હલો
હલો,
હા કેમ છો, પપ્પા મજામાં
હા મજ હમાં
પપા તરે વા અવાજ તમારો બઉુ ધીમો આવે છે થોડુંક જોર થી કે બોલી જા
એવાય તો તકલીફ તમારા ફોન માં છે
હે
હા તોજ તો દીપો તમારી આવે જ છે
મારે પણ આવે તો હું જોરથી બોલું એટલે આવશે ક્લીયર
હા હ
હા શું કરો તો કામ માન શું ચાલે બધું હું તો શું અત્યારે અહં જુનાગઢ સો
હમ
હેલો
હરેજ આવ્યા દિવસ એમને
હા બે દિવસ
સનીરમ
હા
હું સવારે જવાનો ટાઈમ શું છે
સવારેે આઠ વાગે બસ સાડા આઠ માં દસ ની વાર હોય ને એટલે બસ આવી જાય એમાં બેસી જાાવ એટલે પોણા નવની આજુબાજુ પોહોંચી જાાવ કોલેજ પછી જેમ સીધું પ્રેયર એમાં જ બેવાનું થાય મારે
હમ હમ હ પાસ છે ને
હા પાસ તો કઢો હમણાં ત્રણ મહિના નો કઢવો નવસો સર
કટલા મહિનાનું
ત્રણ ત્રણ
હા
હમણાં કેોને એ નવસો સતર રૂપિયા થયા પાસમાં બખ જો લાગે હલો હેલો હલો હ હેલો